હા
હલો
હલો
અવાજ આવે છે મારો
હમ આવે હા
હા તો આપડે છે ને આજે છે ને જે પ્રદુષણ છે તે ટોપિક ઉપર વાત કરવાના છે કે આપડા બાજુ હાલમાં જોવા જોઈએ તો બધી જ જગ્યાએ પ્રદુષનનુંું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે ખાસ કરીને આજના જે યુથ લોકો છે જે આપણી ઉંમરના જે બાળકો છે મોટા જે વ્યક્તિઓ છે તે ઠેર ઠેર કચરો ફેંકતા હોય છે જેમના કારણે ઘણું બધું પ્રદુષણ થઈ રહ્યું છે એનો ઉપાય માટે આપણે ઘણા બધા ઉપાયો પણ કર્યા છી જેમ કે વૃક્ષારોપણ અને કચરો આપડે હંમેશા ડસ્ટબિન માં એટલે કચરા પેટી માં જ નાખીએ છીએ પરંતુ અમારી બાજુ હમણાં હાલમાં ઘણું બધું કચર અ લોકો ગમે ત્યાં ફેંકતા હોય છે એટલે પ્રદૂષણનુંું પ્રમાણ વધી રહ્યું છે તમારા બાજુ હાલમાં કેવી પરિસ્થિતિ છે
એવું છે વરસાદના કારણે ગંદગી થાય ગ્લોબલ વોર્મિંગ વધે પોતાનો કચરો કચરા પેટીમાં હવે નાખવાની જગ્યા એ બધે બધા ફેલાવે છે. ઇવન, સરકારે સુ કવજ રો ને ભીણા કચરાનું બધું અલગ અલગ કાઢ્યું છે. તો ભી લોકો એ રીતે વેસ્ટ કરે જ છે, એનાથી પ્રદુષણ થાય ને પછી ગંદકી ઉપર ઓ એ છે માખો આવે મચ્છર આય બધું કેટલું બધું થાય એમ. તો એ બધું આપડી કાળજી આપણે જાતે આપણે જાતે સાફ કરવું પડે બધું. વસ્તુઓ.
હા એ તમારી વાત એકદમ સાચી છે. અને મેં તમને કહું કે મારી સાથે એકવાર એવો પણ બનાવ બન્યો હતો. કે અમે શું છે અમારો આખો પરિવાર ખેતી પર જ નિર્ભર છે અને અમે પણ ખેતી જ કરીએ છીએ એટલે ખેતીમાં અમને સરળતાથી સારો એવો પાક મળી રહે છે, પરંતુ આ વર્ષે અમારી સાથે બનાવ એવો બન્યો કે જે અમાર અહીંયા કંપની આવેલી છે તેમનું જે દૂષિત પાણી છે એ લોકો એ અ નદીમાં ફેંકતા હતા અને એ જ નદીનું પાણી અમે ખેતીમાં ઉપયોગ કરતા હતા તો તેના કારણે શું થયું અમારી જે ખેતીમાં જે પાક હતો જે સંપૂર્ણ નાશ પમ્યો એને કારણ કે અમને ઘણું બધું નુકસાન થયું અને અમે એમની ખિલાફ અ આવાજ થયું અમે પેલા તો અમારે જે સરપંચ છે તેમની મુલાકાત લીધી. પછી મહાનગરપાલિકામાં ગયા અને ત્યારબાદ આ જે પ્રોબ્લેમ છે. તેનું નિરાકરણ કરવા માટે અમે એ કંપની ખિલાફ અવાજ ઉઠાવ્યો અને થોડો ઘણો વાર લાગ્યું પરંતુ એ અવાજ અમે અમે લડ્યા અને જીત્યા કારણ કે આ જો એક જમીનનું પ્રદુશન થઈ શકે તો એ જમીન પોતાની ફળદ્રુપતા ગુમાવી શકે છે. અને એક વાર ફળદ્રુપટા જમીન ગુમાવી દે પછી એની પાછી ફળદ્રુપટા પ્રાપ્ત કરવા માટે ગણો સારો એવો સમય લાગી જાય છે, એટલે કેટલાક વર્ષોથી અમારી આ જમીન પડખાાવ પણ પડી રહે છે. અને હાલમાં જોવા જઈએ તો અમારે ત્યાં હવે ખેતીને એવું કરી રહ્યા છે. એટલે સારી રીતે અમારી ચાલી રહી છે. એટલે હું લોકોને પણ કહું છું કે પ્રદુષણ તમે જેમ બને તેમ ઓછું કરો કારણ કે એનાથી ખાસ કરીને ખેડૂતો પર વધારે અસર થાય છે. તમારે શું કેવું આ જે પ્રદુષણ છે તેના કારણે મોસ્ટ ઓફલી અ જે અસર છે તે તો ખેડૂતો ને થતી હશે ને.
ખેડુતોને થાય છે પછી આજુ બજું જે કંપનીઓ હોય છે. એનું જે બધું સ્મોકને એ બધું નીકળે તો આજુબાજુ જો વૃક્ષ ના વાવેલા હોય તો જે પશુ છે પંખીઓ છે. એ લોકોને બી અસર થઈ શકે છે ઈવન જે વીહીકલ ચાલે છે. એના રિલેટેડ બી જે પ્રદુષણ થાય તો એ બી બધે ફેલાય છે એમ.
હા એ વાત બી સાચી છે આપડે જોઈએ હમણાં હાલમાં
ઓક્સિજનને એ થાય ગ્લોબલ વોર્મિંગ થાય. કાર્બન ડાયોક્સાઇડ જેટલો નીકળે એટલું બધું અસર કરવાનું છે એમ.
હા એ બી છે અને હાલમાં જોઈએ તો આપડે અહીંયા પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. કેટલેક વાહનોમાં તો હાલમાં જોવા જઈએ તો પીવી પીયુસી છે ને એ બધું જે અ સરકાર દ્વારા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તે છતાં પણ અહિયાં નિયમોનું પાલન થતું નથી જેના કારણે જે વાહનો માટે છે, તે કોઈવાર વધારે ધુમાડો નીકળતો હોય છે અને એ ધુમાડો આપડા પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક હોય છે, જેના કારણે આપણા જે પશુ પક્ષી હોય છે. ખાસ કરીને તો જે ચકલી હોય છે, મોર હોય છે, જે જાત જાતના જે જીવજંતુ હોય છે. એમને ખુબ જ અસર થતી હોય છે, અને હાલમાં આપડે જોવા જઈએ. તો આપડે મોબાઈલ ફોન સાથે વાતચીત એકબીજા સાથે સારી રીતે કરી શકીએ છીએ, પરંતુ જે જ્યાં એ થાંભલા આવેલા હોય છે જ્યાં આપણે એરટેલ છે જીઓ છે એના જે થાંભલા આવેલા હોય છે. તેની આસપાસ જે પશુ હોય પક્ષી હોય એમને હમણાં તો અસર નહીં થાય. પરંતુ ધીરે ધીરે એમનું શરીર ટેવાય જશે પછી. જયારે પાછલા દિવસોમાં એમનું શરીરમાં ઘણા બધા. આ બીમારીઓ થવાની કે પછી માનસિક તણાવ આવવાની એવી બધી ગંભીર બીમારી. થવાની સંભાવના રહેલી હોય છે, એટલે આમ જોવા જઈએ તો આ પ્રદુષણ ન આપડણે નિવારવ જોઈએ. તમારે શું કેવું કે આ જે ચકલી હોય છે તેના જે નાસ્ પા રહી છે એમનું નામ પણ ગિ બ જે બુક છે એમાં લખાઈ ગયું છે. એના પાછળનું એમ કારણ જોવા જઈએ તો પ્રદુષણ જ છે ને.
હા જેટલા બી એરટેલ ના છે કે જીઓ ના છે ગમે તે ટાવર છે એની જે વેવ નહી કરવાની. જે ફ્રિકવન્સી એ નીકળવાની એ હર્ટઝના રિલેટેડ. તો એ વેવ ના રિલેટેડ. એ ચકલીઓને અને પક્ષીઓને નુકસાન તો થાય જ છે. એ એક મૂવી બી આયુતું યાદ હોય તો રોબર્ટ ટુ પોઈન્ટ ઓ. એમાં બધી આખી સ્ટોરીઝ કહેવામાં આવી આવી હતી એમ. એમાં અક્ષય કુમાર નો રોલ હતો જે બધું કેતો હતો અને કઈ રીતે આપડે વન્સી થાય કે થાય એના લીધે આમ કેટલું બધું આમ નુકસાન થતું હતું. પક્ષીઓને કેટલા પક્ષીઓ મળ હતા એ બધુંજ એમાં હતું એમ, આપેલું હતું આખું મૂવી માં ક્લિયર્લી મેન્શન હતું એમાં એમ.
હા, એતો બરાબર છે અને એ મૂવી મેં પણ જોઈ છે. મેં રોબર્ટ જે પહેલા મુવી આવે તે પણ જોઈ અને પછીની પણ મૂવી જોઈ હતી રોબર્ટ ટુ પોઇન્ટ ઓ, એ પણ મને મૂવી સારી એવી લાગી હતી. અને આપડે મને હજુ પણ યાદ છે, આપડે કાલે જે મેચ વિશે વાત કરી હતી. તો આઈ પી એલ નો પણ એવો નિયમ છે તમને એ તો. ખબર હશે કે નિયમમાં એવું હોય છે કે જેટલા બોલ જે બોલર જેટલા બોલ ડોટ કરશે એટલે આપડા અહીયા વૃક્ષ રોપવામાં આવશે એ એક સારી બાબત કહેવાય છે કારણકે વૃક્ષો રોપવાથી શું છે આ જે વાત. વાતાવરણમાં જે ઓકસી અહ કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ જે વધી રહ્યું છે તે વૃક્ષો શોષી લેશે અને તેના કારણે આપડા જે દેશમાં છે આપડા દેશ જે પછાર થઈ રહ્યો છે. આ જે પ્રડ્યુશનને કારણે તેમાં આપણને ખુબજ ફાયદો થશે એટલે જેમ આપડે આપડે પણ એવું વિચારવું જોઈએ કે જે ટીમ હોય તે બોલ ડોટ જવા જોઈએ આપણે શું છે પ્રડ્યુશન અટકવું જોઈએ.
એતો છે પણ આમ કાર્બન ડાયોક્સાઇડ વધે એવી રીતે. હવે તો ઓઝોન લેયર બી પાતળું થઈ ગયું છે એટલે સન ની જે બધી જે છે એ ડાયરેક્ટલી આવે છે એમ. તો ખાસ કરીને હવે અત્યારે તો. બધું આપડે હળખી રીતે જોવું જ પડે અને કરવું પડે અને જે જેટલું થાય એટલું એન્વાયરમેન્ટ ડે સિવાય બી આપડે વૃક્ષ વાવા જ જોઈએ એમ. તેનાથી કયા પ્રદુષણ ભી ના થાય અને મે બી હવે તો ઈવી વેહીકલ નીકળ્યા જ છે તો બેટર છે, કે ઈવી વેહીકલ ચલાવીએ. તો સ્મોક નું બી કઈ પ્રોબ્લેમ ના રહે. હા તો એ બી ના થાય, અને આઈ થિંક વચ્ચે બી આવ્યું છે કે દિલ્હીમાં અત્યારે બધે જ આવું આ બધા વ્હીકલ પેટ્રોલ ડીઝલ ના બંધ થઈ ને. બધા મોસ્ટલી ઈવી વહીકલ જ રન થશે એમ. તો એના લઈ એટલું બધું એમિશન બી બશે ને કેટલું બધું આમ ત્યાં સ્વચ્છતા બી રે છે કેમ કે દિલ્હીમાં પ્યુશન એ એટલી બધી છે એના લીધે, ત્યાં આગળ પોલ્યુશન બી એટલું જ થાય છે એમ. અને એ આખા એને અસર કરે છે.
હા એ બાબત તો છે અને મને જાણવા મળ્યું છે કે દિલ્હીમાં તો શું છે હવે જે શાળા હો છે. જે સ્કલ હોય છે જે કોલેજો હોય છે ત્યાં પણ એ લોકોને શું છે ઓનલાઈન માધ્યમ દ્વારા જ ભણવામાં આવે છે, કારણ કે ત્યાં પોલ્યુશન નું પ્રમાણ એટલું વધડી ગયું છે, અને ખાસ કરીને સવારે જયારે ધુમ્મસ હોય ત્યારે એ લોકો એમ કમ સામે પણ જોઈ શકતા નથી એકબીજા ને એલું બધું પોલ્યુશન થઈ ગય છે. અને એના પાછળ મેં તમે જે જણાવ્યું કે ઓબઝોન લેયર. એ બાબત સાચી છે, અને ઓજન લેયર વિશે મને જેટલું મને સમજ છે એટલું હું તમને જણાવું. તો ઓજન લેયર નું શું છે એના કારણે જે આપડ પૃથ્વી પરર જે ઓજન લેયર આવેલો છે. અને એમાં જો ગાબડા એટલે કે ખાડા જેવા પડીએે તો સૂર્યના જે કિરણો છે તે સીધા પૃથ્વી પર પડશે. અને એ જ્યાં પડશે ત્યાં ઘણી બધી ગંભીર નુકસાનીઓ થઈ શકે છે. અને એ જો આપણા શરીર પર પડ્યા તો આપણે ચામડીના રોગો. કે પછી અન્ય બીજા રોગો થવાને પણ સંભળાવ લે છે, અને પર પડે તો વનસ્પતિઓ પણ પ્રકાશ સંશષનું જે કાર્ય કરે છે. તે કરી શકતી નથી એટલે ઓજન લેયરથી આપણે ઓજન લેયર તૂટી રહ્યું છે તેને આપણે બચાવવા માટે વૃક્ષો ખાસ બાબત છે અને બીજું કે પ્લાસ્ટિક નું પ્રદુષણ ઓછું કરવું જોઈએ અને હાલમાં જોવા જઈએ તો પ્લાસ્ટિક નો તો ખુબ ઉપયોગ કરવો એ બી સારી બાબત છે પરંતુ એનું આપણે નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ જેમ કે પ્લાસ્ટિક નો કચરો હોય તો આપણે એને યોગ્ય કચરા પેટીમાં નાખવો જોઈએ કારણ કે એ ભવિષ્યમાં આગળ જતા એ આપણે જે રિસાયકલ કરીને આપે એમાંથી જે પતરા હોય છે પછી બ્લોક છે અને એમાંથી જાત જાતની નવી નવી વસ્તુઓ બનાવી શકીએ છીએ એટલે જેમ બને તેમ પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ એમ તો ઓછો બી કરો ઓછો કરે તો પણ ચાલે એટલે અમાર બાજુ તો પ્લાસ્ટિક નામ તો લોકો હવે કાપડની જે થેલી હોય છે તેનો જ ઉપયોગ કરે છે તમારા બાજુ શું કરે છે લોકો પ્લાસ્ટિક ને થેલીને વધારે પ્રિફર કરે છે કે પછી આ જે કાપડની થેલી હોય તેને વધારે પ્રિફર કરે છે
પ્લાસ્ટિક ને તો પ્રિફર કરે છે પણ આતો વોટર બોટલ હોય કે ગમે ત હોય પ્લાસ્ટિક નુ એ રીડ્યુસ થાય છે રિયુઝ થાય છે અને રિસાયકલ થાય છે તો બેટર છે કે એવી રીતે બીજું યુઝ થાય એમ પ્લાસ્ટિક ને વેસ્ટ ના કરવું જો ને ખાસ કરીને ગાય છે કે આમ કોઈ છે એ ખાઈ ના જાય એના માટે બહુ ધ્યાન રાખવું પડે નહી તો એમને પછી પ્લાસ્ટિકની કોથળીઓ થઈ શકે છે એમને કોણ પછી સારવાર કરે એટલે બેટર છે કે પ્લાસ્ટિક કરતાં વધારે આપડે કાપડની ઠેલી કે એવું હોય એનો યુઝ કરીએ તો આગળ જતા નેચર ને ગાયને ને કોઈને નુકસાન ના થાય એમ
હા એ વાત બી બરાબર છે અને હાલ માટે તો જોવા જઈએ તો આપડણે પણ એકબીજા સાથે હમણાં વાત કરી રહ્યા છે એ સાચું છે પણ એના કારણે પણ કેટલીક વાર હમણાં આ જે ફ્રિકવન્સી મોબાઈલ ફોન મા થી નીકળે છે એમાંથી જે સોણી નીકળે છે તેના કારણે જે પશુ પક્ષીઓને તમને આગળ પણ જ તેમ ખુબ જ નુકસાન થતું હોય છે એટલે આપડણે જેમ બનેમ આપણેે જે ફોન નો ઉપયોગ છે. તે ઓછો કરવો જોઈએ એમ તો શું છે કે હાલમાં તો બધું જ ઓનલાઈન થતું જઈ રહ્યું છે. આપણે મોબાઈલ ફોન નો ઉપયોગ વગર રહી નથી કારણ કે હમણાં હું કોલેજ કરી રહ્યો છું, તો કોલેજને હ કોમ કરવા માંગો છું તો મારે એની ફી ભરવાની આવશે. તે પણ ઓનલાઈન કરવી પડશે પછી એમ કોમનું જે ફોર્મ ભર્યું હતું તે પણ ઓનલાઈન છે, એટલે આપણે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરું એવું તો બનવાનો નથી આપણે કરવા તો પડશે જ. એની સાથે સાથે આપડે વૃક્ષારોપણ છે, અને જે મેં તમને નિયમો બ કીધા જે પ્લાસ્ટ નો ઉપયોગ કરવાનું ટાળવા કીધું. પછી કચરાને યોગ્ય નિકાલ કરવા કહ્યું તે બધી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એ બાબતો મારી સાચી છે ને.
હા આપડે ધ્યાન રાખીને આગળ કામ કરવું જોઈએ. અને હોય જેમ મને એમ વૃક્ષ વાવા જોઈએ કે આપણાને બી શ્વાસ લેવામાં તકલીફ ના થાય પશુ પંખીઓને બી શ્વાવસ લેવામાં તકલીફ ના થાય. આપડે તો જોઈ લેશું પણ એ લોકો ની સારવાર કે એવું કશું કોઈ કરશે નહી. તો બેટર છે કે એમની માટે આપણે પ્રયાસ કરવો જોઈએ એમ સરખી રીતના.
હા એ બી છે ચાલો સારું પાછા આપડે જયારે વાત કરીશું ત્યારે આપડે આ જે ણ વિશે વાત કરી તો એમાં ઊડાણપૂર્વક વાત કરીશું.
અચછા